છો જો
બસ ફાઈન ફાઈન. તમે કેમ છો?
હા એકદમ જ મજામાં. અ તમે આ વખતે આવ્યા નઈ ઘરે તમારા મમ્મીને ત્યાં તમે નઈ આવ્યા આ વખતે હતું ને ઈદ હતી ને તમારી?
હા હા હવે આ વખતે તો શું છે ને કે ઈદ એવી પરીક્ષા ના ટાઈમ પર આવી ને બેન કે શું કહીએ હવે છોકરાઓની બી પરીક્ષા ચાલે હવે મારો છોકરો બારમામાં એટલે હવે એની બી પરીક્ષા ચાલે એટલે આ વખતે ક્યાંક ફરવાનું, કે સગા સંબંધી ને મળવાનું અમે લો કો એ ટાઇડ્યું જ હતું, કારણ કે પછી શું છે કે એનું વાંચવાનું ડિસ્ટર્બ થઈ જાય હજુ એનું એક પેપર બાકી, ને આખો રમજાન મહિનો એનું આમાં જ ગયો પરીક્ષામાં જ ગયો, એટલે કહે ને કે હવે તહેવારની એવી આ વખતે તહેવાર ની રોનક એવી લાગી જ નહી જે દર વર્ષે લાગે છે, પણ હવે હાલમાં હાલ ફિહાલમાં છે ને મેં એવું જોયું છે કે હવે છે ને પેલા જે એવું એવું બધું છે ને આમ તહેવારોની રંગત હવે આખી ઉડી ગઈ છે, એવું મને લાગે છે કે તહેવારો છે ને આમ તો જો આપણા જીવનના અંદર છે ને ખૂબ જ મહત્વના છે, પણ રોજિંદા જીવનમાં છે ને લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ને એટલા બધા તણાવ તણાવમાં થઈ ગયા છે ને કે, અને બીજું છે કે મોંઘવારી એટલે હવે એવું છે ને કે લોકો આમ જે પેલા જેવી રીતે અ બધા તહેવારો ન ઉજવતા તા ને, તેવી રીતે હવે એવી રોનક મને દેખાતી નથી તમારું શું કેવું છું?
હા એકદમ સાચી વાત છે તમારી, જોવ ને અમે લોકો હવે અમા તમારી જેમ ઈદ હતી ને તેના પહેલા અમારે હોળી હતી, તો હોળીમાં એવું ને કે મહિનો મહિનો સુધી હોળી રમે, પણ હવે તો એવું થઈ ગયું ને કે જઈને હોળી રમવી બીજું કે ગંદુ થાય આમ કપડા ગંદા થાય, ઘર ગંદુ થાય, હવે તો એવું થઈ ગયું ને કે ટાઈમ નથી અને જલ્દી જલ્દી આમ કરી દેવું છે, બીજું કે જીવન એવું થઈ ગયું છે ને કે નોકરી એ જઈએ બધું કામ કરીએ ઘરનું બી કામ કરીએ, પછી નોકરીનું બી કામ કરીએ તો એક રજા માંડ મડતી હોય તો તેમાં એવું કે આરામ કરીએ, કા તો કઈ ઘરમાં સફાઈ કરીએ, કે એવું તેવું આપડું થોડું નક્કી કરેલું કામ હોય જ નાનું મોટું કામ, એટલે આપર્ણે તો એમ જ કે બધું પતાવીએ અને બધું પૂરું પાડીએ એમ કરીને, પણ આપણે જે આ બધું કર કરીએ છે કે તહેવાર ઉજવીએ, કોઈની સાથે હસીયએ, બેસીએ, મૂકીએ મંદિરમાં જઈએ, આપડે કોઈ સાથે અ ગેટ ટુગેધર કરીએ એ બધું આપણાથી થતું જ નથી, એટલે અત્યારે એવું જ થઈ ગ્યું છે, અને બીજું છે ને આપડે થોડુંક અ કેવું કે બધા જે નીતિ નિયમો, પછી પી જે આપડા જે કસ્ટમ્સ ને બધું હતું ને એ બધું બી ભૂલતા ચાલલા છે, કારણ કે કોઈ આપર્ણે કેનર નથી આપડે સગવડિયું કરી નાખ્યું છે, કે ચાલ કઈ વાંધો નહી અ પૂજાનો ટાઈમ નહી સાચઇવો તો કઈ વાં ધો ની, ચાલ આપડે કઈ નહી કર્યું તો ની અ વાંધો ની, એવું બધું થઈ ગયું છે, એટલે છે ને જે તમે કેવું છો ને એકદમ બરાબર છે, કે રોનક જ નથી બધી વસ્તુની, ને બીજું કે વાતાવરણ બી તો જો તમે ઘડીકમાં ગરમી છે ગરીકમાં સર શરદી થાય સવારે તમને શરદી લાગે, બ બપોરે તમને તાપ લાગે છે, વળી વરસાદ બી પઇડો એટલે આમાં તો એવું ને કે હવે આ બધા મોંઘા કપડા લીધા, એ પહેરીને ક્યાં જવું, અને શું બનાવીને ખાવું થાકી જ એટલા બધા જઈએ કે બનાવીને તો ખાવાનો સવાલ આવતો જ નથી, જેવ વિચાર્યું તો હોટલોમાં જઈને આપડણે ખાઈને આવી જઈએ છે એન્જોય કરીને એવું છે.
હમ્મ હા સાચું છે, પેલા છે ને લોકો તહેવાર ને ખુબ ઉત્સાહ થી અને એકતા થી ઉજવતા હતા અને હવે છે ને જયારે હવે ઘણા લોકો એ માત્ર ઔપચારિકતા રીતે તહેવાર ઉજવે છે હવે શું છે કે પરિવાર પેલા છે ને પરિવારના બધા સભ્યો સાથે મળીને ઘરની સફાઈ સજાવટ અને તૈયારી કરતા હતા જેનાથી શું છે કે તહેવારો નો આનંદ છે ને વધતો હતો અને હવે શું છે કે લોકો આમ એકબીજાના ઘરે જતા મળતા શુભેચ્છાઓ આપતા સાથે સમય પસાર કરતા અને જે આજે છે ને બધું ઓછું જોવા મળે છે એનું મુખ્ય કારણ તો એજ છે કે લોકો છે ને હવે એમ ખબર નહી બિઝી થઈ ગયા કે પેલાના લોકો કઈ કરતા નહતા મને ઘણી વાર એવો વિચાર આવે છે કે જો કામ તો પેલાના લોકો બી કરતા ને એ કામ સાથે તહેવારો બી ઉજવતા પણ હવે એવું છે ને કે આપણે કોઈ ત્યાં જવું બી હોય ને તો પેલા એને ફોન કરીને પૂછી લેવું પડે કે ભાઈ અમે આ દિવસ આવીએ તમારી ત તો તમે મળશો એટલે પેલા શું છે કે એવું કઈ હતું નહી આપણને ખબર જ છે કે આજે તહેવાર છે ને આજે આપણે જતું જ રવાનું છે એમના ઘરે ચાલો જે દિવસે તહેવાર તે દિવસે ન જવાયું તો બીજા દિવસે આપણે જઈએ આપણને ખબર જ છે કે ઘરે રેશે જ હવે તો એવું છે કે ભાઈ સામે વાળા બી કઈ કે ભાઈ તમે અમારે આવો ને તો જરાક કોલ કરી દેજો આવવા પેલા એમ એટલે એટલે એવું કેહે ને એટલે આપણે એમમાં થઈ જાય કે ચા છોડ હવે નહી જાય તો ચાલશે એવું થઈ ગયું છે એટલે આ વસ્તુ છે ને મેં આ બધી વસ્તુ એટલે એના લીધે મને એવું લાગે છે કે આ બધા છેને ટેકનોલોજી ની સુવિધા ટેકનોલોજીમાં લોકો છે ને એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ને કે કામ હવે હું તમે નહીં માન કે લાસ્ટ ટાઈમ છે ને હું બોમ્બે ગઈ હતી મારા ફેમિલી ના ત્યાં ઈદ પર હવે એમાં એવું હતું કે મારા જે મારો જે ભાઇજ છે તેનું વર્ક ફ્રોમ હોમ ચાલે તહેવારના દિવસે ભી એટલે એ તો આખો દિવસ લેપટોપ પર બેસી રહી એટલે આપણે શું છોકરાઓથી રોનક લાગે છે ઘરમાં પણ હવે છોકરાઓ ભી અખો દિવસ લેપટોપ પર એટલે અમારાથી કશે ફરવા ફરવાનું પણ એમ થાય કે હવે એને ક્યાં તો કે એ કીધું કઈ ને તમે લોકો બહાર જાઓ પણ હવે આપણ એમ થાય કે ઘરમાં છોકરો છે હવે એ ક્યાં એને બોલો તહેવાર ના દિવસે પણ એને કામ હતું એટલે હવે આ બધું છે ને હવે એટલું બધું આમ કઈ ને કે હેક્ટિક થય ગયું છે ને પેલા તો શું છે કે તહેવાર આવે એટલે બે ત્રણ દિવસ ગમે તેટલું કામ ને ગમે તેટલી કરોડોની ડીલ હોય ને પણ લોકો બંધ જ કરી દેતા કામ કે ના આપણે આ ત્રણ દિવસ તો આરામ જ કરશું અને પણ હવેની જનરેશન છે ને તે બહુ માન તી નથી હું એ એક વખત એને કીધું ભી કે કઈ બહુ ઇમ્પોર્ટન્ટ નહીં હોય તો બંધ કરી દેતોમ કે ના ના કાકી મારે તો કરવું જ પડશે કામ મારા બોસ નો ઓર્ડર છે મારે આ પ્રોજેક્ટ ફિનિશ જ કરવો પડશે એટલે હવે જ ને આ બધું જોઈને મને એમ જ થાય છે કે નવી જનરેશનને છે ને એટલો બધો ઉત્સાહ તહેવારનો રહ્યો જ નથી તમારે શું લાગે છે
હા બિલકુલ સાચી વાત છે અને બીજું છે ને આ મલ્ટીનેશનલ કંપનીઝ જે આપડા ત્યાં આવી છે ને બધી એ લોકો પણ છે ને બધા કાયદા બદલી નાખ્યા છે જેમ કે હવે અ મહારાષ્ટ્રમાં રક્ષાબંધનની રજા હોતી અને એ લોકો તો રક્ષાબંધન ઉજવતા જ નથી તો મારે પણ મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જવી હોય તો હું જાઉં તો મારે એને રાતના જ રાખડી બાંધવાની કારણ કે આખો દિવસ તો જોબ પર હોય ત્યારે એટલે એ જ વસ્તુ છે ને પછી અહીંથી થાકીને ગયા હોય આપણે એક તો રજા લઈને અને પછી ઉપરથી પછી એ લોકોનો આપણેે આ રીતે અ સગવડ પ્રમાણે આપણે એ લોકોને સાથે તહેવાર એ એ ઉજવવા પડે એટલે એના લીધે છે ને એ પણ થાકી હારીને આવે એટલે એની પણ અ ઉજવવાની રોનક ની હોય એટલે એ પણ એમ વિચારે કે ભાઈ શનિ રવિ માં આવે તો શાંતિ થી બેસીને વાતચીત થશે અને બધું થશે તો તહેવાર તો આપડે એવું થઈ ગયું છે કે આપડે શનિ રવિ હોય તો તહેવાર ઉજવાશે અને અત્યારે તો ખાલી મળીને જતા રહીએ કા તો ફોન થી આપણે વાતચીત કરી લઈએ કા તો બો તો બો વિડીયો કોલ કરી લઈએ એમ કરીને આપડે ખુશ થઈ જઈએ છે બી બીજુ આજકાલ ના છોકરાઓ બી છે ને એ લોકોને બી સ્કૂલમાં રજા મળતી નથી અ રજા પાડવા દેતા નથી બીજું કે ટ્રેડિશનસ ફોલો કરવા નથી દેતા મેદી નથી મૂકવાની ચાંદલો નથી લગાવવાનો એ બધું એ લોકોને ભી કહે એટલે એ લોકો લોકો‌ ભી શું ના મમ્મી અમારે તહેવાર નથી ઉજવો મને કેવું કે કઈ નહી અમે તું કેશે તેમ કરી લેસુ પણ પછી આવીને તો અમારે અમારું હોમવર્ક કરવાનું છે બધું બો સ્કૂલ માંથી ભી આયપુ છે અને પ્રોજેક્ટ છે એવું બધું એટલે તું અમને ડિસ્ટર્બ ની કર કરતી અને કઈ ન ગેસ્ટને બોલાવે તો ગેસ્ટ સાથે તું જ વાત કરી લેજે અમને અમારું કામ કરવા દેજે એમ કરીને થઈ ગયું છે કારણ કે એમાં છે ને એક ભૂલ આપડી પણ છે આપણે કેવું કે એ લોકોને મગજમાં ઠસાવીએ છે ને કે ભાઈ કે ભારતીય સંસ્કૃતિ તમારે ફોલો કરવાની છે બધી વાત બરાબર છે પણ તમે ભણવા તો જવાના છો બાર એટલે જે બારનુ‌‌‍ કલ્ચર છે વિદેશનું એજ આપણા છોકરાઓ બધું લેય છે અને એ લોકો એજ પ્રમાણે ચાલે છે કારણ કે ત્યાં ભી કઈ તહેવાર ઉજવવાના હોતા જ નથી ને એ લોકો તો આપડા તહેવારો તો એ થતા જ નથી ત્યાં ત્યાં શનિ રવિ એ બધા એ ભેગા મળીને ઉજવી લે અને એ લોકો કઈ બો ફોલો ભી નહી કરે એટલે એવું જ જ આમાં તો થવા માંડું છે આપડે ત્યાં પણ બીજું કે તમે જો પેલા જેવી રોનક નથી જે ખાવાની બધી વસ્તુઓ મળતી ખાણી પીણી કે અત્યારે સુરતની ઘરી બહુ ફેમસ છે ચંદીપડો આવ્યો તો ઘર ખાઈએ પછી દિવાળી આવે તો આપડે લડ્ડુ બનાવીએ આપણે મીઠાઈ બનાવીએ એ બધું તો કશું છે જ નહી આપડે તો ફટ દઈને દુકાનમાં જઈએ છે અને લઈ આવીએ છે દશેરા પર જલેબી ફાફડા ખાતા હતા પણ તે ભી હવે ક્યાં કઈ રહુ છે કારણ કે લાઈનમાં બો ઉભું રહેવું પડે એટલે કંટાળે કે રાત રાતભર લાઈનમાં કોણ ઉભું ર એટલે આમાં આવું જ છે ને મને લાગે છે કે કદાચ આવું જ ચાલશે જો આપણે આ બધું બંધ નહી કરશું આપડે એ લોકોને કશું નહી શીખવાડશું નહી કે તમે સારી રીતે તહેવારો જુઓ આ તહેવારો પણ આપણો એક ભાગ જ છે આપણા અ પર્સનાલિટીનોો એક ભાગ છે એટલે આપણેે એ લોકોને આ સમજણ પાડવી પડશે અને એજ રીતે તહેવારોની રોનક પાછી જી કરવી પડશે
બરાબર છે કઈ નહી ચાલો તમારી જોડે તહેવારના ઉપર ચર્ચા કરીને બહુ મજા આવી આપડે ફરી પાછા કોઈ વિષય પર ચર્ચા કરશું
ચોક્કસ આવજો